હલો
હલો
કેમ છો મજામાં?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ બસ મજામાં. ઘણા દિવસે વાત નોતી કરી મે કીધું કે ફોન કરી લઉ.
હા યાર જો ને આ હોફિસ અને ઘરના કામમાં સમય જ નહીં.
હાચ્ચી વાત છે. મારે બી એવું જ થાય છે. અરે! સાંભળને હું એમ કેતીતી કે ઘણા સમયથી આપડે ક્યાંય ફરવા નથી ગયા. રાઈટ? તો આપણે કોઈ ટ્રીપ પ્લાન કરીએ હવે?
હા કરી શકાય. હા સાચી વાત છે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે આપણને ક્યાંય આપણે ફરવા જ નથી ગયા.
તો મને એવો વિચાર હતો કે આપણે સી હા.
હમ
તો હું કેતીતી કે આપડે મનાલી અને સિમલા મને બહુ ગમે છે ત્યાં જવું. બરફ જોવાનો એ ઘણો શોખ છે તો ત્યાં આપણને વધારે મજા આવશે. તો ત્યાં જવાનો વિચાર કરીએ આપડે?
હા મને બી બહુ મન થયું છે કે એવું ક્યાંક ફરવા જઈએ મેં પણ ત્યાં ફોટામાં જોયું છે.
પછી લાઈવ તો નહી જોયું એ બાને આપડે જઈએ તો આપણને લાઈવ જોવાનો મોક કો મળે હજી સુધી મળ્યો જ નથી.
હા એક તો એ વખતે જઈને એમ જ કઉ છું. તો આ વખત આપડે જોઈએ અને ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં જઈએ તો આપ અન નીચે સ્નોફોલ પણ મળશે.
હા. પણ એ સમયે ઠંડી બહુ હશે એવું નહીં લાગતું તને?
હા એ વાત સાચી તારી પણ એ વખતે કેવું થાય ખબર છે કે ત્યારે જ એ વખતે સ્નોફોલનો બધો વ્યુ સારો હોય છે. અને આપડે ગરમ કપડા છે જેકેટ, ગ્લોવસ કેમ એ બધું લઈ જઈશું બધ્ધી તૈયારી આપણે રાખીશું જોડે
હા એ વાત તારી સાચી છે કે આ બધું હશે તો પછી આપણને કઈ વધારે તકલીફ નહીં પણ પણ મારે તો હોફિસ બી ચાલે છે એટલે રજાને બધ ધું લેવાનું થશે. તો કેટલા દિવસની ટ્રીપ રાખવી છે એમ?
હહ એ વાત તમારી સાચી છે આપડે કેટલા દિવસની બાકી શું કે પાંચ છ દિવસ એમ તો પૂરતા રહેશે એના માટે.
હા એ વાત સાચી. પાંચ છ દિવસ બહુ થઈ ગયા એમ બી હવે કદાચ છે ને શનિ રવિની રજ જા આવે છે. અને બાકીના દિવસ લઈ લઈએ. તો બે દિવસ આપણને ઓલરેડી રજા મળતી હોય તો વાંધો ના આવે. પાંચ થી છ દિવસ થઈ જાય. એ આપણા પૂરતા રહેશે
હા હા તો આપડે છે ને અમદાવાદ થી એવી રીતે જવું હોય પહેલા તો પેલા દિલ્હીથી ફ્લાઇટ અથવા ટ્રેનમાં જસુ પછી ત્યાંથી વોલ્વો બસ હોય છે મનાલી
બરોબર એક કામ કરીએ આપડે ફ્લાઇટ તો બધા કે છે પણ આપડે એકદમ એન્જોય કરતા કર તા જવું છે તો બસ માં જવાનો પણ અલગ જ આનંદ આવે
તો એવું વિચાર છે કે આપડે બસ જોઈ એ ભલે ને એક દિવસ વધારે લાગે ટ્રેનમાં તો પછી થાંકી જવાશે ટ્રેનમાં બહુ ખટર ખટર અવાજ આવતો હોય એના કરતા બસમાં જઈએ એનો એકદમ આનંદ જલગ આવે
હા એ રસ્તા માં આપણને પહાડ ની જ ભલે બધા સુંદર આપડે કે બધા દ્રશ્યો આપણને જોવા મળે કુદરતી એમ
હા એ વાત ભી સાચ છે પણ પછી આપણે ત્યાં જઈને મનાલી માં ક્યાં ક્યાં જઈશું
તો ત્યાં છે ને સૌથી પહેલા તો હિડીિમબા મંદિર છે ત્યાં જઈશું પછી ત્યાંથી મોલ રોડ છે મનાલીમાં પછીથી વશિષ્ટ હ